હલો. હલો.
હલો
અવાજ આવી રહ્યો છે.?
ના અવાજ નથી આવી રહ્યો છે સરખો
હલો. !
હાલો અવાજ
હા સંભળાઈ રહ્યું છે શું કરો કેમ છો મજામાં?
હા મજામાં હો.
હમ તો આજે આપડણે ગુજરાત વિશે થોડીક વાત કરીએ
હા.
હ ગુજરાત વિશે આપડ થોડુંક ઊંડાણપૂર્વક વાત કરીશું આજે, આપડણે ગુજરાત વિશે કઈક નવું. જાણીએ આપણા રંગીલા ગુજરાત વિશે થોડો વાતો કરીએ.
હા. કે મજા માં ને?
હા મજામાં.
તે તો મારા મનની વાત છીનવી લીધી. ગુજરાતની વાત આવે એટલે આપણું દિલ તો ખુશ ખુશ થઈ જાય. બોલ ક્યાંથી શરૂઆત કરવી છે આપડે?
સૌથી પેલા તો આપડે ખાણીપીણી ઉપર વાત કરીએ. કે ગુજરાતમાં તો સવાર સવાર માં ગરમા ગરમ ગાંઠિયા હોય. એની સાથે જલેબી અને ફાફળાનો નાસ્તો હા હા દિવસ સુધરી જાય. સવાર સવારમાં ગુજરાતમાં તો ખમણ છે ઢોકળા છે. પાત્ર છે એવી તો કીટ કેટલી પ્રકારની વાનગીઓ મળે છેવ સવાર સવાર માં એવું બધું નાસ્તો મળી ગય આપને તો તો આખો દિવસ ની મજા આવી જાય. શું કેવું તમારું.?
હા હોય એ વાત સાચી અને બપોરની તો પેલી છાસ. બાજરાનો રોટલો રીંગણાનો ઓરો અને ગુજરાતી. થાળી તો એટલી આમ મજા આવે ને કે જાણે આપડે આંબો પે તો એમ થાય કે જમ્યા જ પ એમાંય સુરત ન લોચો વડોદરાના સેવું સ્થળ રાજકોટના પેંડા દેવકી ગલોડ ના પ્રખ્યાત પેંડા આપણા ગુજરાતમાં ખાવાનો જે સ્વાદ છે ને. એ દુનિયામાં ક્યાંય નથી સુરતમાં જો- લોચો એવો સરસ ચડે સેવ ખમણી ગરમા ગરમ વડોદરા માં એવું બધું જ અ સેવું ને વડો ને ગરમા ગરમ બધી જ વસ્તુ એટલી મસ્ત મળે ની એમ રાજકોટમાં એમજ બધી ખાણીપીણીમાં તો નંબર વંન છે બતાઈ સિટી
સાચી વાત છે તમારી પણ ગુજરાતમાં ખાલી ખાવા પ ખાવા પીવા માટે પૂરતું નથી. અહિયાં તો શું ગુજરાતમાં તો લોકો ના બિઝનેસ માઈન્ડ પણ જોરદાર હોય છે વેપાર તો ગુજ ગુજરાતીઓના લોહીમાં આવે છે. ગુજરાતીઓ હોય તો એને વેપાર કઈ રીતે કરવો એ કોઈ શીખવાડું પડતું નથી, એને જાણે જાતે જ આવડી જાય છે. કે ગુજરાતી કોઈ પણ કોઈ પાસે કોઈ સાથે વેપાર કરતો હોય. તો એ વ્યક્તિ ક્યારે છેતરાતો નથી. અન કે ગુજરાતીઓનો મેન્ડ જો એટલો જોરદાર હોય છે કે તે વેપાર કરે તો એ ચોક્કસપણે કરે છે કે એમાં કોઈ ભૂલ રેજ નહી અને તેમની સાથે કોઈ છેતરપિંડી પણ થતી નથી.
એકદમ સાચું ભાઈ. એટલે જ નથી કેહેવાતું કે જ્યાં જ્યાં વસે ગુજરાતી સદાકાળ ગુજરાત આખી દુનિયામાં જો ગુજરાતીઓ પોતાનો ડંકો વગાડી રહ્યો છે. ગુજરાતમાં તો મોટા ભાગના લોકો બધા જમ આખી દુનિયામાં જો ડંકો વગાડી રહ્યા હોય ને તો આપડા બધા અ લોકોનો બિઝનેસ એેવા માઈન્ડસેટ અને જોરદાર અને ગુજરા તી હુનું ગુજરાતીઓનું ખાવા પીવાનું એવું એવડું સીમીત અને વેપારી એવડો બધાનો
અને આપણે શું ખાવા પીવા અને વેપાર જ નહી પણ આપડો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તો જુઓ. નવરાત્રી ના નવ દિવસ હોય એટલે ગરબાની તો રમઝટ જામી હોય. જ્યાં જુવો ત્યાં શહેરોમાં ગામડાઓમાં જ્યાં જુઓ કે ગલી હોય ચોક હોય નવરાત્રી ઓજ બધે હોય. અને નવરાત્રી હોય એટલે નવે નવ દિવસ એટલી જમાવટ પડી જાય છે. અને આવો માાલ તો આખી દુનિયામાં બીજે ક્યાંય જોવા નહી મળતો હોય. આવો માલ જોવા માટે તો ખાલી ગુજરાત જ આવવું પડે. એમને આપડે નવરાત્રી છું કેવાય કે આપડે ગરબાને એવું કઈ લેવું ના હોય. આપડે નવરાત્રી રમતા બીજા કોઈ વ્યક્તિને જોઈ જય તો આપડે આપોઆપ ખીચવા લાગીએ છીએ અને આપણે અંદર થી જેટલી ઉત્સુકતા થાય છે કે આપડે પણ ગરબા રમવા મળે શું કેવું આ વિશે.
હા એ બરાબર કહ્યું. જો ફરવા લાયક કઈ સ્થળો એટલે કઈ કમી જ નઈ એમાં. એક તરફ કચ્છ નું રણ સફેદ રણ. બીજી તરફ ગીરના સાવજો. અને સોમનાથ નો દોરિયો, દ્વારકા નો દોરિયો. દ્વારકામાં જેવ પ પવિત્ર તીર્થ ધામો અને આ બીજા અન્ય ઘણાય સ્થળો છે. વીરપુર, સત્તાધાર, પરબધામ, કાગવડ. આમ બધા જ અ ફરવાલાયક સ્થળો જ છે. એની તો કોઈ કમી જ નથી બધા ફરવા લાયક સ્થળો ની.
હા અને તમે જુનાગઢ તો ભૂલીજ ગયા જુનાગઢ એટલે અ પૃથ્વી પર નો સ્વર્ગ છે ગિરનાર એ આપડે ગિરનાર ઉપર ત્યાં જઈએ ચોમાસાની ઋ તું ચાલી રહી છે તો ચોમાસા ઉપર આપડે ગિરનાર નો પૂર્વ ચડીને ઉપરથી જે આનંદ મળે છે અત્યારે સ્વર્ગ જેવો લાગે છે આપને. તો આપડે શું કે ગુજરાતમાં તો એવા ઘણા પણ એવા ઘણા એટલા સ્થળો હે કે ત્યાં આપડે શું કે ફરવા જાવું જ જોયે.
હા એ વાત સાચી. પણ આ ગુજરાત જેવું તો બીજું એકય દેશ નહી એમ. એવી વાત કરીએ ને તો આજે મજા જેવી છે. કે ગુજરાતમાં. સમૃદ્ધિ શાંતિ અને જીવંત એવું બધાનું. અને ગર્વ છે ગુજરાતીઓને. ઓલું નથી કહેવત કહેવાતી જય જય ગરવી ગુજરાત. એટલે ખરેખર આપણું ગુજરાત એવું હે ને કે. આમ સમૃદ્ધિ એવું શાંતિ અને આમ જીવન. તે એવું આમ અલગજ એમ. અને ગુજરાત જેવું બીજે ક્યાં થાય નહી.
હા વાત તો એ પણ સમયે સાચી અને ગુજરાતમાં ઇતિહાસ અને સંસ્કૃતિના શોખીન છે. જેનો પ્રવાસ ખાણીપીણી બિઝનેસમાં. એવા તો કેટલા પણ એટલા બધા આપડે ગુજરાત વિશે વાત કરીએ ને તો આપડે. હમ આપડો. સમય પણ ટૂંકો પડી જાય જેટલી અત્યારે કહાની છે આપણા ગુજરાત વિશે.
હા ગુજરાતમાં તો જો એકદમ સાચું એમ. જ્યાં જ્યાં ગુજરાતીઓનું બધું આમ. બોલી એવી. અને બધાજ લોકો બધીજ પડી જાય બાધા હારે. અને ગુજરાતીઓનો પહેરવેશે એવો બધાનો. અને બધું આપડી ખાડી પીડી એવી. અને બિઝનેસ એ બધાના એવા માઇન્ડસેટ થઈ જાય. અને ગુજરાતી લોકો એવા બોલવામાં એમ. અને બધીજ વાતે એવી રીતના એમ.
હા હો ગુજરાતીઓનીતો વાતજ ના થાય. ગુજરાતીઓ ક્યાંય ગુજરાત ની બહાર ફરવા ગયા હોય. ત્યાં પણ ગુજરાત નો વટ પડી જાય છે. કારણ કે આપડો હું શું કે પહેરવસ એકદમ યુનિક છે સાદો છે. અને ક્યાંય આપડે બહાર ગયાવ હોય આપણે આપણા પેરવસમાં હોય તો એને કોઈ સામે વાળી વ્યક્તિ હોય તો એને સામેથી ખબર પડી જાય કે આ તો ગુજરાત થી આવેલા છે. અને ગુજરાત થી આપડે કે બહાર ફરવા ગયા હોય. તો આપડે ત્યાં કઈ કોઈની સલાહ લેવાની જરૂર પડતી નથી. શું ગુજરાતીઓનો માઈન્ડ જ એટલો છે કે. આપે ગમે ત્યાં કઈ ગયા હોય તો આપણેને બધીૂકમાં. ખબર પડતી હોય હ તો ગુજરાત. વ્યક્તિઓ ને શું કે ગુજરાતી વ્યક્તિ જેવા છે કે આમ તું આમ બધી એને જાણકારી પૂરતી હોય છે અને ગુજરાત વિશે તો આપ આપ શું વાત છે ગુજરાતમાં જ એટલું બધું આપને બધું મળી રહીએ છે. ખાવા પીવાથી માંડીને આપડે ફરવા જ ફરવાથી બધું તો માં ગુજરાતમાં આપડે કેટલી એવી જગ્યાઓ છે કે જ્યાં આપણે ફરી શક શકીએ છીએ અને આપડે શું કેવાય એ જે જુનાગઢ નું ગીર ગીર માં તો આપડે અ સિંહ જે કે કેટલા એવા જંગલી પ્રાણીઓ છે હરણ છે સિંહ છે વાઘ છે. વાંધરાઓ છે એવા કેટલા વન્ય પ્રાણીઓ છે કે આપને અહં જોવા મળે છે. આપણે ખાલી ગુજરાતમાં આપે ગીર માં થું એક બે દિવસ ગયા હોય ફરવા આપણે ખુબ જ મજા આવી જાય. છે તો તમારે ગીર વિશે વધારે કઈ માહિતી હોય તો મને ખૂબ જણાવશો.
હા તો ગીર વિશે તો આ હું જણાવીશ થોડુંક. જો આપડા ગુજરાતમાં તો ગીર એક આમ ખૂબ રળિયામણું ને જોવાલાયક સ્થળ હે ગીર નો નજારો જેવો અલગ આમ પાણી અને વૃક્ષો અને આ જાનવરો બધું જ આમ જોવા મળે અને ગીર નું વાતાવરણ જ અલગ આ સિટી કરતા હે ને ગીરમાંમ વાતાવરણ એવું અને પ્રદૂષિત એ નહીં બધું દૂષણ એ સારું એમ. દૂષણ વારવી નહી પ્રદુષિત આમમાં વાતાવરણ ને એટલો મજા આવે ને કે આપડો માઈન્ડ એ ફ્રેશ થઈ જાય ગીરમાં જાય ને તો. અને સ્વિમિંગ પુલ પછી આ નહાવાના તળાવ અને જાનવરો એટલા હરણ વાંદરા વાઘ, રીંછ, સિંહ વાંદરા અને પછી આમ ચોરક અને એવા કેટલાયએ અન્ય પશુઓ એમાં જોવા મળે આપને ગીરમાં.
હા વાત તો તમારી સાચી છે કે આપણે ગીરમાં ગયા હોય તો આપણે પ્રકૃતિ નો તો આમ અંદર થી એટલો આનંદ મળે ને આ બધી ટૂંકમાં હરિયાળી હોય ને વૃક્ષો ને એવું બધું હોય એની વચ્ચે આપણે રહેવા માટે અને ફરવા ગયા હોય તો ન્યા ટૂંકમાં આપણે ગીર માં અંદર ખાલી જંગલમાં જઈએ ને તો આપણા શાંતિનો અનુભવ થઈ જાય છે. અને બધું વૃક્ષો આજુબાજુ નવીન નવીન આપણે જોવા મળે. નવા પ્રકારના જ વૃક્ષો હે નવા નવા જ જનાવર હે બધા પક્ષીઓ પ્રાણીઓ બધું
તો તે આપણે
હમ્મ કઈ નઈ ચાલો આપડે તો આપડે આના વિશે થોડુંક રૂબરૂ મળીએે ત્યારે વધારે વાત કરીશું હમ્મ ચાલો તો આવજો બીજું શું.
એ હા વાંધો નહીં બાય.